તમે મજામાં છો? બસ મજામાં છીએ. હમ, શું કરો છો તમે હમણાં?
કઈ નઈ બસ આરામ કરું છું, માર બાજુવાળી છોકરી છે, એને બારમું ધોરણ પાસ કરી લીધું.
અરે વાહ.. કઈ સ્ટ્રીમ હતી એની
એની કોમર્સ સ્ટ્રીમ હતી.
આ.. હા, શું કરશે તો હમણાં
શું કરશે તો હમણાં? હવે ઘણા બધા ઓપ પચ્યુનિટીસ છે કે, બી. બી. એ કરશે કે, બી. કોમ કે સાથે બી કોમની સાથે કંઈ પ્રોફેશનલ કોર્સ સીએસ સી. એમ. એ, સી. પી ઓસ્ટ્રેલિયા, યુ. એસ. એ
હા.. હા હમ.. હમ. હા, આ બોવ બધી સ્ટ્રીમો છે હા
હા, પણ શું બેઝિક ડિગ્રી હોવી તો ખુબ જ જરૂરી છે.
હા, બારમું પાસ કર્યાં પછી તો સીએ કરવા માંગે તો પછી કોલેજમાં એક્ટર્નલ કરી શકે, તો બંને કોલેજ અને સીએ લાઈફ બંને પર તે કરી શકે.
હા કરી શકીએ, હા એ વાત બી બરાબર છે.
હમમ, એવી જ રીતે સાયન્સ અને આર્ટ્સ ના સ્ટુડન્ટ માટે પણ અલગ-અલગ બધા રસ્તાઓ છે બારમાં પછી હે ને હમ્મ, જેમ કે આર્ટસ નું સ્ટુડન્ટ જે છે, વિદ્યાર્થી છે તે બી. એ કરી શકે, એમ. એ કરી શકે અને એના સાથે તે જીપીએસસી છે, યુપીએસસી છે, એ બી પરીક્ષાઓની તૈયારી કરી શકે
હા એ વાત બી છે, સાયન્સ વાળા પણ ઘણા બધા ઓપોર્ચ્યુનિટીસ છે.
હમ
એવું થોડી કે ડોક્ટર, એન્જિનિયર થોડી કરી શકે એવું નહી, બીજું પણ કરી શકે કે એગ્રિકલ્ચર મા કરી શકે છે, બાયોટેકનોલોજી છે.
હમ આવી ઘણી બધી સ્ટ્રીમો છે, હમ આજનો એવું છે, ધોરણ બે છે એવો છે. કે બાળકો એ કઈ ના કઈ તો કરવું જ પડશે, જો લેટ જો હજુ વધારે લોકો વિલંબ કરશે તો એ લોકોને આગળ જતા થોડી મુશ્કેલી પડશે હમ હમ અડધા બાળકો તો અગિયારમામાં આવી ને એટલે જ આર્ટસમાં હોય તો જીપીએસસી ને યુપીએસસી ની પરીક્ષાઓ શરૂ કરી દે છે તૈયારી કરવા માટે એ લોકોની
પેલાથી કરો થોડો થોડો તો ખ્યાલ આવે એમ
હા એમ જેમ કે જીપીએસસી યુંપીએસસી પણ હમ.
કોઈ બી ફિલ્ડમાં એ તો રહેવાનું જ છે હવે સ્ટ્રગલ તો હવે
હા એ જ ને જીપીએસસી યુપીએસસી છે તો એમા
એમાં બી થઈ શકે એવું
હા એમ જીપીએસસી અને યુપીએસસી કરીએ તો કેટલા બધા એનાથી એ લોકો એ કરી શકે જેમ કે લોકો કેટલી બધી બેચ છે અકાઉન્ટમાં હોય તો જીપીએસી સ્પેશિયલ એકાઉન્ટ કરીને એ લોકો જીપીએસસીમાં સરકારી અકાઉન્ટટ તરીકે એ લોકો નોકરી મેળવી શકે. હમ હમ જીએસટી કન્સલન્ટમાં એ લોકો જઈ શકે હમ
ઓછા
ઘણી બધી ફિલ્ડ છે તો ઘણામાં બધું પણ કરું પણ મહેનત કરતા કરવુ પડે ને થોડી શું કેઈ શાંતિ બી રાખવી પડે
હા ધીરજ રાખવી પડે ધીરજ નું ફળ મીઠો હોય છે! હમ
તો કાય નઈ થાય
હમ જેમકે સાયન્સ ના સ્ટુડન્ટ લોકો હોય તો એ લોકો જેવો અગિયાર માં સાયન્સ લે એટલે એ લોકોની ની પ્રિપેરેશન ચાલુ કરી દે ક્લિયર થાય તો એમના માટે સારું આગળના એ લોકો માટે રસ્તાઓ ખુલે હમ
મહેનત તો કરવી પડે હવે લોકો કરે તો લોકો બિચારા આઠ નવ દો વરસ નીકળી જાય કોઈનું એક બે વરસમાં થઈ જાય એટલે શું નસીબ મહેનત ની સાથે નસીબ
ની પણ જઈએ એમ ભવિષ્ય કોઈ જોયું નથી શું થાય તે કોને ખબર- હમ હમ હા હ ચાલો તો હને હમ હ મળીએ